હલો
હલો
હલો
તો આજે આપણે વાત છે પ્રદૂષણ એક ખુબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે આજના ટાઈમમાં આજે તમે જોઈ શકો કે ગરમી કેટલી છે લક ગરમી હમણાં દર વર્ષે વધતી છે લક ઇ બહુ ડિફિકલ્ટ થઈ જશે સ્ચર જનરેશન માટે ગરમીને સહન કરવી ઇવન આજના ટાઈમે એટલી ગરમી પડે છે કે કેટલા લોકોને હીટ સ્રોક થાય છે બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે લાઈક બહ જ ડિફિકલ્ટ છે પાણી પણ હવે સુખાઈ રહ્યું છે હાલમાં તમે જોઈશ કે ન્યૂઝ મને એવું બતાવે છે કે મુંબઈમાં પાણીની અછત કેમ કે આ વર્ષે વરસાદ જ નહી પડ્યો બધાનું કારણ એ જ છે પ્રદુષણ આ હવાનું પ્રદુષણ પાણીનુંું પ્રદુષણ એજ બધું આ વસ્તુને આગળ ખેંચે છે એડ બહ ડિફિકલ્ટ ટાઈમ આવશે આગળ જતા પાણી ની બહ જ કમી થવાની છે હ પાણી બહુ જ ઓછું થઈ જશે મને લાગે છે વરસાદ બી અનિશ્ચિતતા વરસાદ ની વધતી જાય છે આગળ જતા વરસાદ આવે નહી આવે કઈ નક્કી નથી હમણા વરસાદ પણ આવે તો પણ એટલો ઓછો આવે છે અને કોઈ જગ્યા એટલો આવે કે રેલ પાણીના હ નદી તૂટી પડે છે લક વાદ તૂટી પડે એમ કે કેને બોજ વરસાદ વધારે પડતો તો સારા બધું ધોવાઈ જાય છે હમ હાલમાં મે કલેજ ન્યુઝ જોયું હતું કે કેટલી બધી લાઈક નજીક ના દરિયા નજીક ના એરિયા બધા ડૂબી ચલા છે બ ઓ વધારે વતી વરસાદ ની ભરતી આવે આ લક પાણીની ભરતી હોના લીધે પાણીનું અનિશ્ચિતતાના લીધે એન કારણ છે તમે કઈ બોલવા માંગો છો
અ અમારા બાજુ પણ એકવાર આવો જ દુકાળ આવેલો હતો અ જયારે પાણીની એટલી તંગી હતી અમારા એક કૂવ પણ પૂરો ખાલી થઈ ગયો હતો જે પહેલી વાર અમારે એવું થયું હતું અને ત્યારે પાણીની એટલીક તકલીફો અમને અનુ અનુભવવી પડી છે ત્યારે અમે ત્યારે કુવને બધું સાફ કરવા બદલું હતું અ ત્યારે જે દુકાળમાં પડેલો તે અમે કોઈ દિવસ ભૂલી ના શકી ત્યાર પછી તો એટલી એવી પરિસ્થિતિ અમારી આવી નથી અ હવે લાગી રહ્યું છે આ વર્ષે પણ વરસાદ એટલો આવી રહ્યો નથી તો આવતા વર્ષે પાછો પાણી ઘટી જાય તેવું લાગે છે આ એમ જોવા જાય તો વરસાદ વરસાદ ન કઈ નક્કી નથી ગમે ત્યારે એ પડી શકે છે હમ
મારો અવાજ બબર આવડો છે ને
હા આવેશે આવેશેે
ઓ સો હા એવું જ છે હમને અહી પણ એકવાર એવું થયેલું હતું કે વરસાદ ખુબ જ ઓછો પડેલો હતો ને બધાને જ પાણીની બહુ તકલીફ પડેલી કોઈનો પાક પણ ના થયો સરખી રીતે ને બહુજ તકલીફ પડી હતી લોકોને દુકાળ સહેવો પડ્યો હતું બહુ જ અનએક્સપેક્ટેડ હત કોઈએ વિચાર્યું ના હતું કે આવું થઈ શકશે એમ બોજ તંગી પડી હતી પાણીની એમ પછી ઘણી વાર તો એમ થતું નથી. પણ આમ વર્ષો જેમ જેમ વધતા જાય છે તેમ તેમ ગરમી પણ વધતી જાય છે અને વરસાદ બી અનિશ્ચિત થતો જાય છે. કોઈ વાર તો વરસાદ આવતો જ નથી અને કોઈ વાર એ આવે છે કે એક બધું તો નાશ કરી નાખે છે કેટલા ઘરો ઉજાડી નાખે છે પાણીથી બધું ભરાઈ જાય છે એરિયાને બહુ જ નુકસાન થાય છે આ બધું પોલ્ય પ્રદુષણ એ જ આ બધું નુ કારણ પ્રદુષણ જ છે જે અનિશ્ચિતતા અને આ પ્રોત્સાહન આવે છે. છે લાઈક ફ્યુચરમાં જોવા જઈ તો ખુબ જ ખરાબ ટાઈમ આવે એવું લાગે છે. આજની સ્થિતિ જોઈને તમારે શું કેવું છે આ વિશે તમારે શું કેવું છે આ વિશે
હ પ્રદુષણ વિશે તમને વાત કરું તો હવે આજના સમયમાં હવે પ્રદુષણ ઘણું વધી રહ્યું છે અ લોકો બધા પ્લાસ્ટિકનો ઉપયોગ ગંદકીને બધુ ફેલાવા લાગ્યા છે તો પ્રદુષણ હવે ઘટશે એવું લાગતુ નથી પણ હવે આગળ શું થશે તે આપડે જોઈશું
ઓકે હા એવું જ છે યાર પ્રદુષણ મેઈન કારણ હવાનું પોલ્યુશન છે એટલી બધી કારો અને વાહનો જાય છે રસ્તે કે એટલું પોલ્યુશન કરે છે ને અને જેમ કે એસી છે પછી ફ્રીજ એ બી સી એફ સી નામનુ કાર લાઈક આમ એને શું કેવાય વાયુ ઉત્પન કરે છે એટલું જે હાનિકારક છેને આપણે ઓઝન લેશે એ માટે અને ફેકટરીમાંથી જે ખાસ કરીને ફેકટરીમાંથી જે કેટલાઓ ધુમાડો બધું વોટર વેસ્ટ બધું નીકાળે છે એજ બધું મેન કારણ છે પ્રદુષણ માટે એજ બધું હવાને બગાડે છે અને પછી ઋતુને એમ તેમ થાય છે લઇક હવા બીજું શું કેમ હવે અમ ખુબ જ અનિશ્ચિત થઈ રહ્યું છે. છે બધુ પોલ્યુશન ના લીધે જ્યાં વાદળ બનવા જતા હોતા ત્યાં બનતા નથી સરખી રીતે અને આજ કારણ વરસાદને વરસાદનો ભોગ બનીને આવે છે. ઘણી વાર મતલબ પાક પણ નથી થતા એન લોકો સરકાર ઘણી ટ્રાય કરી રહી છે સુધારવાની જેમ કે પોલ્યુશન ઓછું કરે છે ઈ વાહનો વધારે વાપરવાનું સહન કરે છે. સબસિડીઝ આપે છે એ બટ એનાથી મને નહી લાગ તુ એટલો બધો ફરક પડ છે મોસ્ટલી લઇક છે. ઇન્ડિવિજુઅલ પર્સનને સમજવું પડે અને પોતે એક્શન લેવું પડે જેનાથી પ્રદુષણ છું કરી શકે છે તો મે બી ફુયુચરમાં આપણે વધુ સારું ભવિષ્ય જોઈ શક કીએ છીએ ને તો આપણી જનરેશન ને તો ખુબ જ તકલીફ પડે એવું લાગે છે. બોલો હલો
હલો.
હા હા હવે તમે કઈ બોલો.
તો આપડે કોણ હવે આ સ્વચ્છતા વિશે જા બાકીને જોઈએ નહીં પછી આપણું ઘર છે, અ ગામડું છે બધું સ્વચ્છ રાખવું જોઈએ અને આપણું જે લોકો સ્વચ્છતા નિયમોનું પાલન ન કરે એ લોકો પર આપણેે એ લોકોને દંડ ક દંડ રાખવા જોઈએ પછી જોવા જઈએ તો આવા કડક નિયમો આપણે રાખવા જોઈએ જેથી કરીને લોકો ગંદકીને પ્રોલ્યુષના પ્લાસ્ટિક ન ઉપયોગ ઓછો કર અને પ્રદૂષણ એવું ફેલાવે નહીં અને ગામડુંને ઘરને એવું સ્વચ્છ રાખે હ જોવા જાઈએ તો આપણે અ આ બધી ગટરો જે છે તે જે બધી ન જીવને ખરાબ કરી દેય આપણે ગટર છે જેવું કે બધી સ્વચ્છ રાખવી જોઈએ આપડે તમારું શું કેવું છે આના પર?
હા, ખરી વાત છે હા આપડે એક સિસ્ટમ બનાવવાની જરૂર છે જેનાથી પોલ્યુશન તો મિનિમમ થઈ જ જાય અને જે બધે ગટરો અને જે પ્રદુષિત પાણી કંપનીઓ દ્વારા તોડવામાં આવે છે તેનું એક અલગ વ્યવસ્થા બંધ કરીએ આપણે જેનાથી એ નદીમાં ભેગું ના થાય અને નદી પ્રદુષિત ના કરે અને જે હવામાનનો છે ધુમાડો ચીમની જે સવારે છોડે છે એટલો ધુમાડો તેનું પણ કંઈ કરવાની જરૂર છે મે બી આપણે બધુ સારા ઈક્વિપમેન્ટ બનાવીએ જેનાથી પોલ્યુશન ઓછું થાય લાઈક જેનાથી એનર્જીનો વેસ્ટ ઓછું થાય તેનાથી ધુમાડો ઉત્પન ના થાય. મોર ઓફિશિયન્ટ વેઈઝ આપણે શોધવા પડશે. ધાએ અને ઇન્ડિવિજુઅલ પર્સન એ પણ કેમકે આ બધાની જવાબદારી છે. તો બધાએ સાથ આપવું પડે એન્ડ જો આપણે સાથે મળીને કરીએ તો આ પોસિબલ છે આપણે ચેન્જ કરી શક છીએ મતલબ પ્રદુષણને ઓછું કરી શકીએ છીએ અને રિવર્સ પણ કરી શકીએ છીએ ટુ સમ એકસટેન્ડ આપણે જસ્ટ જાણવું પડે કે એનાથી નુકસાન કેટલુ થતું છે લોકોમાં આમ જાગૃતતા લાવી પડે છે એન્ડ સરકાર ઘણા પ્રયત્નો કરે છે એમ જાગૃતતા લાવવા માટે બધા રેલીઓ કાઢે છે, ફંક્શન રાખે છે અને એ સારી વાત છે. બટ આપડે એનાથી વધારે કઈ વધારે કરવાની જરૂર છે. કડક કાયદા પગલા લેવાની જરૂર છે. ના તો આગલી જનરેશનને આપણે તો જીવી જઈશું આગલી જનરેશનને ખુબ જ તકલીફ પડે છે પડશે બિકોઝ ઓ આ પોલ્યુશન પ્રદુષણ ના લીધે. એન્ડ બસ એજ છે બીજું તો એટલું જ છે બીજું તો કંઈ નથી.